ઓ. હેલો હેલો
હલો જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ.
હલો. બોલો શું કયો છો? બસ. મજામાં. તમે?
બસ હું પણ એકદમ મજામાં છું. જુઓને તહેવારો આપણે જિંદગી માં કેટલા મ મહત્વના છે. તહેવાર ના હોય તો આપણને જીવનમાં કોઈ ખુશી કે ઉત્સાહ ના હોય. તો તહેવારો આપણા જીવનમાં ખુશી ને ઉત્સા ઉત્સાહ લાવે છે.
હા સાચી વાત છે. તહેવારો આવે એટલે આપડા ઘરમાં ખુશીઓથી આખી આમ આનંદ-આનંદ આપડું ઘર થઇ જાય. એમ થાય કે હવે આ તહેવાર આવવાનો છે. આ તહેવાર આવવાનો છે, આની તૈયારી કરવાની છે. આ તૈયારી બાકી છે આ વસ્તુ લાવવાની છે. એનો અલગ જ જાત નો ઉમંગ હોય આપ આપડામાં હોશ હોય એટલું.
હા એજ સાચું ક્યું એજ ને, ને આપણના કેટલા કેટલા કેટલા બધા તહેવારો હોય છે એક પછી એક તહેવાર કઈ ના કઈક ચાલુ જ હોય છે તો એક તહેવાર ગયો નહી કે બીજો તૈયાર તહેવાર ચાલુ હોય છે તો, તમને કયો તહેવાર વધારે ગમે છે?
હું તો બધા તહેવાર એન્જોય એટલા કરું કે વાત ના પૂછો. મને સૌથી વધારે તહેવારમાં હોળી ગમે. રંગ બહુ ગમે. હોળી અને દિવાળી બે મારા ફેવરેટ તહેવાર છે.
હ એજ ને હોળી ને દિવાળી તો આવા છે કે એમાં આપણને, ક્યાં ટાઈમ નીકળી જાય ખબર પણ ન જ દિવાળીમાં તો પંદર દિવસ ક્યાં ચાલ્યા જાય સફાઈ કરો ને એ કરો પછી દિવાળી ના પાંચ દિવસ દિવાળીના, નવા-નવા કપડાં પહેરો પછી પેલા મીઠાઈઓ બનાવવો કેટલી મજા આવે દિવાળી નો તહેવાર તો એક અલગ અનોખો તહેવાર છે.
હા સાચી વાત છે. અમારે તો અહિયાં ઘરમાં, પંદર દી પેલા નઈ મહિના પેલા અમારે બધી તૈયારી થવા માંડે ઘરની સફાઈ થાય. અને બીજું બધી તૈયારી કરવાની આવે. અને અગિયારસ થી બધા તહેવાર ચાલુ થાય અગિયારસ થી માંડી અગિયારસથી અમે ઘર ની બારે ફરિયામાં આંગણામાં આપડા, અ રંગોળી બનાવવાનું ચાલુ કરી દઈએ અને છોકરોઓ અગિયારસ થી ફટાકડા ફોડવાનું ચાલુ કરે ઠેઠ બેસતા વરષ સુધી ભાઈ બીજ સુધી છોકરો ફટાકડા ફોડે, અમારે અયા દિવાળી નું બહુ મહત્વ અને અમાર ઘરમાં બી બધા લોકોને એ એટલુ બધો શોખ ને, હરેક તહેવાર એમ શાંતિ થી એન્જોય કરીને એમ થાય કે ના ના આ તહેવાર તો ઉજવવાનો જ છે ખાસ દિવાળી તો બહું, આમ પ્રોત્સાહન કરે બધા લોકોને કે નાહો આ દિવાળીનો તહેવાર તો આપડ ઉજવવો જ જોઈ.
હા એજ ને દિવાળીનો તહેવાર તો સૌ બધા લોકોનો ખાસ હોય છે બધાને ગમે છે દિવાળી તો એવો તહેવાર છે કે જે, નાના થી લગાવીને અ મોટા સુધી બધાને ગમતો સૌથી પ્રિય તહેવાર છે. તો દિવાળી તો બધાને ગમે છે પછી રંગોળી બનાવીને બનાવવાની એ પણ કેટલી મજા આવે અલગ-અલગ રંગોથી આપણે રંગોળી કોરવાની બહાર. મોટી-મોટી રંગોળી કોરીયે તો એમા પણ ઘણી મજા આવે દીવા લગાડીએ પછી અગિયારસથી દી દીવા લગાવવાના ચાલુ થઈ જાય છે. તો એક બા અ તેલ ભરી ભરીને બહાર દીવા લગા ગાવાની એમાં પણ કેટલી મજા આવે.
હા સાચી વાત છે. હું એ અગિયારસ થી જ અગિયારસ થી રંગોળી બનાવવા ચાલુ કરી દેવ રોજે રોજને નવી-નવી રંગોળી બનાવવાની અને રોજે રોજ મારે ચ આપડું નાના આપડા છોકરા હોય એ બી હેલ્પ મદદ કરવાવામાં આપળી આવે રંગોળી કરવામાં, લવ મમ્મી હું કરી દઉ બોલા મમ્મી હું કરી દવ તે બધા છોકરાઓને બી આપણને જોઈ જોઈ ને એ આપણામાંથી શીખે ના હો મારા મમ્મી આવી સરસ રંગોળી ગોળી બનાવીને.
હા.
એટલે ભી એવું. સરસ રંગો બનાવે મને જોય જોઈ ને.
હા એ સાચું કયું આપણા બાળકો બાળકોને પણ ઇન્ટરેસ્ટ આવે કે એ લોકો પણ જોઈ જોઈને ઘરના બધા લોકો પણ અ ઘરના નાના-નાના બાળકોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે કે એ લોકો પણ શોખ થી અ મમ્મી જોડે લાગે છે. કે ભાઈ નામ હું પણ તમારી જોડે બનાવીશ. તો એમને પણ મત મજા આવે બનાવવાની રંગોળી બ બનાવાની પછી દી દીવા લગાડવાની. એ બધું બધાને ગમે. છે તો એ દિવાળી નો તહેવાર એક એવું તહેવાર છે કે જેમાં સૌથી વધારેને પછી આપણને નવા નવા કપડા લાવવાની એમાં પણ બાળકોને કેટલો શોખ હોય છે કે મારે. પણ નવા કપડા લાવવાવા લાવવાના એમ લાવવાના તો એ પણ એક નવો કેટલ મજા આવે એમાં પણ.
ના ના સા સાચી વાત તમે કીધી કે આપડા કરતાં તો નાના છોકરાને વધારે ઉત્સાહ હોય, હવે દિવાળી આવેલી છે ને હવે નવા કપડાં મમ્મી લઈ દેશે આ દિવસે આ પહેરીશ ને આ દિવસે આ પહેરીશ ને સતત અગિયાર રસથી તહેવાર ચાલુ થ અગયાર રસથી લોકો તો નવા કપડાં પહેરવાનું ચાલુ કરતા. વર્ષ ભાઈ બીસ સુધી છોકરાઓનેમ થાય કે આ ચાર પાંચ જોડી કપડા મમ્મી લઈ દીધા છે હવે રોજે રોજ નવાજ કપડા. પનાને જૂના કપડા હામુય ના જોય નાખો. ખોદી નવા કપડાં પહેરીને એટલા રાજી રાજી થઈ જાય.
હા એને આપણે પણ બાળકો બાળક હતા ત્યારે આપણને પણ કેટલો શોખ હતો, કે નવા નવા કપડાં પહેરવાના મમ્મી લાવતી તો હોય આપણે પણ કેટલા રાજી થતા હતા કે ભાઈ ના કે મમ્મી નવા કપડા લાવે જ અમે લોકો પણ જય્યારે લાવતા ત્યારે જ આપણને પણ. પહેરવાનું ચાલુ કરી દેતા તો મજા આવતી. આપણે પણ યાદ કરીએ આપના બાળક બાળપણ ના દિવસો તો એમાં યાદ કરીને બઉ. આનંદ થાય છે કે ભઈ. એ દિવસ પણ કેટલા સારા હતા.
હા ના ના આપડે આપડા છોકરાને કઈને કે ભય અમે આમ કરતા હતા અમે આમ કરતા હતા કે ના હોય મમ્મી કે તમે એવું કરતા મેં કીધું હા ભાઈ અમે નાનપણમાં છોકરાઓ જ હતા પછી અમે મોટા થયા છી મેં કીધું અને પછી ઘરમાં આપડે તો જો ઘર બધા જો આપડે શું કેવાય સાથે રય રહેતા હોય ફેમિલી આપડા પરિવાર સાથે બધા સાસુ સસરા હોય દેર દેરાણી હોય જેઠ જેઠાણી હોય નણંદ હોય બધા હોય તો બધા સાથે મળીને ઘરમાં નાસ્તા બનાવાના હોય અને જે લોકોને ઘરનું ખાવાનું શોખ હોય તો કેટલી ઘરમાં મીઠાઈઓ બનાવે નાસ્તા બનાવે બહાર નું લેવાનું ઓછું. કોઈ ઘરનું જ લોકો નું મહત્વનું કે ના આજે આ બનાવશે આજે આ બનાવશે વારા ફરતી વારા ફરતી બધા બનાવે એટલે ઘરમાં મસ્ત જાત ના પકવાન બનાવે છે.
હા એ સાચું ક્યું તમે કે અલગ અલગ વેરાયટી દિવાળીમાં તો કેટલી બધી વાનગીઓ આપણે ઘરે જ બનાવે છે કેટલા બધા નવા નવા પ્રકારના નાસ્તાઓ બનાવવાની એ નાસ્તા બનાવવાની પણ ઘણી મજા આવે છે દિવાળમાં સાફ સફાઈ ઘરની સાફ સફાઈ કરવાની પણ આપણને એક ઉત્સાહ હોય છે કે વ આપણે દિવાળી ની સાફ સફાઈ કરવાનો પણ એક નયો નવો ઉત્સાહ હોય છે કે ભાઈ આપણે અલગ અલગ એક કોનો સાફ કરીએ પછી સાફ સફાઈ કર્યા પછી આપણને આવું. કે નવી નવી વાનગીઓ બનાવે તો એમાં પણ ઘણો મજા આવે તો દિવાળીનો એ પૂરો તહેવાર આવો છે કે એમાં. આપણને એક પછી એક બધી જ વસ્તુઓ ગમતી હોય છે અને આપણને બધું જ ઈન્જોય કરીને આપણને બધું કરીએ છે
દિવાળી નો તહેવાર કેમ મનાવવામાં આવે છે પછી આપને એને આખી ભગવાન રામ ની સ્ટોરી કેવી પડે કે ભાઈ ભગવાન ચૌદ વર્ષ નો વનવાસ ભોગવીને રાવણ ને હરાવી. આવીને સીતા માતાને લંકા માંથી લઈને પોતે. ના રાજ્ય અયોધ્યા. તરફ આવ્યા હતા એની ખુશી માં દુનિયાભરના લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરી ઘર આંગણે દીવા મૂકી રંગોળી કરી અને રામ ભગવાન નું સ્વાગત કરવા માટે દિવાળી નો તહેવાર મનાવવામાં આવે છે આપડા બાળકોને આવી સ્ટોરી કહી તો બાળકો ભી રાજી થઈ જાય હે મમ્મી આવું સરસ રામ ભગવાને કર્યું હતું કે આપડે રાવણ ને હરાઈવાને સીતા માતા ને લઈને આવવા અને એની ખુશી માં આખી દુનિયા દિવાળી નો તહેવાર મનાવે છે કેટલુ ઉત્સાહ થી આ તહેવાર મનાવે છે કે એ લોકો અગિયારસ થી તહેવાર માં રામ ભગવાનની આવવાની ખુશી આવવાની રાહ જોતા હોય છે. કે આ દિવસે રામ ભગવાન આવશે આ દિવસે આવશે ત્યારે ભગવાન આવીને જયારે આવે છે ત્યારે આપણને એમ થાય કે ના ના ખરેખર સરસ આ તહેવાર છે.
હા એ જ ને આપણા બાળકને બાળકોને પણ ખબર પડે કે કેમ આ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે તો એમને પણ ખબર હોવી જોઈએ કે કેમ આપણા બધા નવા નવા અલગ અલગ તહેવારો શા માટે ઉજવાય છે ને શા માટે અલગ અલગ તહેવાર માનાવા હં આપણને મનાવી. રહિયા છે તો એ ખબર હોવી બઉ જ જરૂરી છે.
હા એટલે ને આપડે બાળકોને બધી કેવું જોઈએ આપડે બાળકોની બધી વાર્તા સ્ટોરી આપડે એને સંભળાવવી પડે કે ન ભાઈ આ તહેવાર આ ભગવાનની. ખુશી માટે કે આ ભગવાન પાછળ મનાવવામાં આવે છે તો આપણા બાળકોમાં આ જનરલ નોલેજ બી થોડું વધે અને કોઈ આવીને એને કોઈ પ્રશ્ન પૂછે કે ભઈ દિવાળી નો તહેવાર કેમ મનાવવામાં આવે છે તો સેના માટે હોળી નો તહેવાર કેમ મનાવવામાં આવે છે કયા ભગવાન માટે મનાવવામાં આવે છે તો આપડા છોકરામાં થોડુંક એટલું જનરલ નોલેજ હોવું જોઈએ કે સામે વાળો વ્યક્તિ પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપી શકે એટલા માટે. આપણેે હરેક. તેવાનું મહત્વ શુ શું છે, કયા ભગવાન પાછળ છે એ આપણા બાળકોને આપણે શીખવું જોઈ.
હા એ તો છે જ આપણે બાળકોને બધું જ ખબર હોવું જોઈએ કે શા માટે આ તહેવાર મનાવે છે કોઈ એમને કોઈ
હા એટલે એ વાત સાચી કરી તમે કે નાના શીખવવું તો જોઈ જ શું બાકી કયો બીજું તમે નવા જૂનીમાં?
બસ કઈ નઈ હ તો થોડીક વાર પછી કામ ચાલુ થશે તો એજ કરવાના જ કઈ નહી તમે પણ ધ્યાન રાખજો. હા ચાલો પછી મળીએે. હ હા તમે પણ